હા સમજ આવે છે?
હા તમારો અવાજ આવે છે મારો અવાજ
હા તમે થોડુંક જોરથી બોલો.
એવુ એમ. હા હલો.
હલો.
હા તમારે કોઈ ફોનમાં ઇયરબડ બિયરબડ પડશે?
હા મારે એક વાળેલા છે ઘૂપડો.
હા એટલે થોડો ઓછો અવાજ આવે છે ઊંડું.
હા તો હમાં ઊંડો ઊંડો નહી આવે એમ.
હા.
હલો.
હા શું ક તમારે કોઈ મચ્છર બચ્ર નથી?
હા અમારે મચ્છર એવા પ્રકારના આવેલા છે જેમ કે અમારા મચ્છર છે ને. એ નાની નાના મોટા મોટા છે અને હેથી મોટા મોટા છે ત્રણ પ્રકારના મચ્છર જોવા મળે છે. જે નાના નાના ડંઠ ડંખ મારતા હોય છે ને, એવા ડંખ મારતા હોય છે જેમ કે લોહી પીતા હોય છે આપણું, એ લોહી આપણું ખૂન એવું પીતા હોય છે, કેને એમ. આપણ એ જિલ્લા આવે આપણ એ મચ્છરને આપણ જિલ્લા આવે. આપણ અંદરથી ગુસ્સો કરાવે, એ ગુસ્સો કરાવીને પછે પણ એમ થાય કે આપણે આ મચ્છર ની એ ફાંસી ચડે દ મચ્છરને. આપણ એવું થતું હોય છે.
એટલે અલગ અલગ તમે પ્રકારના મચ્છરા આવે ને એક મોટા આવે ચેણા આવે. અને એનથી મીડિયમ આવે, એ જે વાચેલામાં મચ્છરા આવે ને ત્યાં પણ શરીર માંથી બેસે ને તો છાનું છાનું છાનું ડંખ મારી ડંખ મારી એટલે આટલે આપણને ખાણી આવે ખાણી આવે ને એટલે પસને આપે ખાણવા મળે. એટલે લોહી પી લે, આપડું તો એવું લોહી પ વાત કરો, અ લુઈ પીવાને આપનું.
આ વાત સાચી છે આપણું અંદર ખૂન પીતા હોય છે. જેમ કે આપડે એ આ મોટા મોટા મચ્છર આવતા હોય ને, એ ખાસ કરીને ક્યાં જોવા મળતા હોય છે તમને ખબર છે?
પેલું આપડે હ એ સમજીજ તમે.
હા આપણે અંદરથી જે નીકાળીને તે કાઢી બતાય છીને, ત્યાં બેસીને ત્યાં અર આપણે ખાતા હોય તયને બેસી છે આપણે જમતા હોય છેને બેસી છે, એ મચ્છર ને કાયદેસર નો બેસવું જોઈએ આપણે કાયદેસર. મચ્છર ને કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી કરીને, એ જે આપડે કેસ નોંધાવવું પડે છે કેસ ની અંદર એવું નોણી કરવી પડે છે. કે આ મચ્છરઓને અમને જે ખાતા હોય ત્યારે અમને ખાવા નથી દેતા. અમારા ખાવાનું જે અમને રોગચાળો કરે છે. પછી અમારે જે વાસણ ઉપર બેસે છે ત્યારે રોગચાળો કરે છે, એ જયારે તે મચ્છર મારવા માટે પોલીસ આવતી હોય છે. એ પકડી ને લઈ જાય પકડી ને જેલમાં પૂરે જેલ માં પૂરે ને પછી જે, એક પાતળી સળી આવે પાતળી.
હા પાતાળી.
પાતાળી સાળી કરીને એમ જડા મારે. જડા મારે એટલે એને હા એના જેડા મારીને એને હા હા.
એમાં આ મચ્છર લોકો છે ને અલગ અલગ પ્રકારની છાત આવે એમને મચછને આંદોલન કરવું પડે આંદોલન કરીને બધ પડે આપ શ નિયમ ક્યા ક છે. આપણે બેસવું કઈ જગ્યા નહી બેવું મનુષ્ય આવે ને મનુષ્ય ઉપર નહી બેસવું કેમ કે આપણે અલગ અલગ પ્રકારમાં આપણે બેસતા હોઈએ છીએ એટલે ત્યાં આપણે ના બેસાય ના બેસાય એટલે આપણે કવાનો મતલબ કે તે પાસે આપ આપણને આપણાથી ગુસ્સો થાય છે ગુસ્સો થાય છેાય એટલે આપણને આપે બે ઉઠ હોય ને ત્યાં થાપ મારે ત્યા આપણો એક મચ્છર ઓછો થઈ જાય એટલે આપડણે જેમ કે સંખ્યા આપણે ગણીએ ને એકસો ને ચાલીસ કરોડ આપણી સંખ્યા છે એમની સંખ્યા ઓછી થતી હોય છે ઓછી થાય એટલે એને પણ નુકસાન થતું હોય છે હ એને તે કઈ રીતે વધારવી તેને મચ્છર કઈ રીતે વધાર પછી એને પ્રોબ્લેમ આવી જાય કેમ કે આપણે થાપ મારીને એમને મારી દઈએ. પણ આપણને પણ ગુસ્શો આપણું લઈ પી ગયા ત હોય તો પણ કેવું લોહી થ હું તને શું વાત કરું પોડા
હા વાત સાચી છે તમે જેમ કે મને કીધું કે જે મચ્છર ત્રણપુરા ખાંડા આવતા હોય છે. એ બહુ સારી જગ્યા ગંજી જગ્યા છે બેસીને આપણી જગ્યા બેસી તો આપ ઘણો બધો લ થતો હોય છે પછી ખાવાના ભોજન ઉપર બેસે તો પણ આપ ઘ વેછી ચામડી પર બેસે તો ત્યાં કહીને કરડે તો પણ ત્યાંનો ત્યા ખીમ થતો હોય છે ત્યાં ડાખા પડતા હોય છે ત્યાં તાતર થતી હોય છે. અલગ અલગ પ્રકારના રોગ થતા હોય છે જેમ કે જે મચ્છર લોકોની જે એમની આખી વ્યક્તિગત સંખ્યા છે ને એ કોઈ ગણી શકતું નથી એ પ્રમાણે એવી રીતે તે ઉડીને જતા હોય છે જે ગણતરી કર્યામાં હા જે એમની ગણતરી થતી હોય ને ત્યાં જે વગર કણ્યા વગર ના જે મચ્છર બાકી હોય ને ત્યાં જઈને આમાં ક અત્યારે આપણા જે હોય ને એ હડતા એ એક મચ્છર હજાર વખત ગણાવ કેટલા હજાર વખત એટલે એમની સંખ્યા વધી જાય
અને અમુક તો ટોળણ ટોળણ હોય છે ને તમે શું વાત કર હું બાાયક ઈને જતો હોય ને તો મોઢામાં આવી જાય મોઢામાં
હા વાત સાચી છે. એ એટલા બધા ટોળામાં આપણેે ગણી નથી શકતા પણ એ હા એક લાખ જેવા મચ્છર ઉડતા હોય છે.
એક વાખ મચ્ચર ઉડતા હચ વાત એમાં હું તો દૂધ બરા હું તમે શું વાત કરો તભાઈ અરે એકલા મચ્છર તો જેટલા ખાઈ ગયો પેટમાં હવાર હવે તમે સમજી લો એટલે પછી પછી સવારમાં બે પી કઈ જગ્યા એને વળી આપણા પાસે આવે મારે મારી અલગ પ્રકારની છે. અનુ કોક આપણે કરવું પડશે એટલે આપણે સરકાર જોડે પણ આ ર વાત કરવી પડે
સરકાર જોડે વાત કર
કે સરકાર જોડે એક કાર્યવાહી નો થવી પડે જે કાર્યવાહી નોંધણીની અંદર જે સહી સિક્કા કરવા પડે સહી સિક્કા કરીને જે તલાટી ની સહી આવે ને આપણે તલાટી જોડે સહી કરવા જવું પડે છે, પછી આપડા ગામમાં હરદેવ પુરી કરીને નામ અ એક બાપજી બહારમાં તે બાપજી જોડે જે અંગુઠા સાફ આવે ને અંગુઠા સાફ કરીને ત્યાં સિક્કો મરવો પડે. એ ત્યારે એ વસ્તુ આપણને જોવા ના મળે.
એ બાપજી હા એ બાપજી પેલા અમે જોયેલા થશે એમને થોડા દાંત નહીને?
હ એના દાંત નહીં આપડે ગુરુ કેહેવામાં આવે છે જે આપણેે જે ભગવાન નું મંદિર ત્યાં આવેલું છે ને તેની મંદિર ની અંદર ત્યાંનું બાપજી કહેવામાં આવે છે જે બાપજી બિહાર્યા છે ને એ જે અંગુઠો કરે ને એ તો મચ્છર આપું આપે એમના એ સ્થાને જ જતા જતા રહેતા હોય છે.
હા એ વાત તમારી સાચી.
હા.
એમાં એટલે મચ્છર મચ્છર પેલા અલગ પ્રકારના બીજા આવે પે માછી આવે માછી આ બે પંખો હોય એ પણ એટલી ખતરનાક હો છે ઘડીક આજ કે ઉડેને ઘડીક છે એમને પણ આંદોલન કરવું જોઈએ. એમને પણ બધું મચ્છર જેમ કરવું જોઈએ સહી શીખને બધું કરાવવું પડે એટ આપણે મચ્છરોને કેવું પડશે કે તમારું હવે બધું તલાટી તમારું જે હોય ને તલાટી હોય તમારે સરપંચ એની જોડે તમારે સહી શિકા કે બધું કરાવવું પડે. એ કરાઈને તમારે આ બધું આંદોલન કરી અને અમારું જેવું નુકસાન થતું હોય એ અટકાવું જોઈએ અટકી જાય એટલે આપણને પણ કોઈ નુકસાન ના થાય આપડે લોહીને કોઈ નુકસાન ના થાય અને આપણે તંદુરસ્ત રહીએ આપણે રોગ પણ આપણને એક પ્રકારના આપને રોગ વધુમાં વધુ એના લીધે આપને રોગ થાય છે એના માટે તમે પણ બે શબ્દ કો.
હલો.
હા હા.
અવાજ તમારો કપાય છે હેલો.
હલો હવે આવે?
હા હવે તોડો આમ પેલો ખૂંખુરો ખૂંખુરો આવે ને એવો અવાજ આવે છે. તમે કોક દ દબાઈની કો હા.
હવે આયો?
હા આવ્યો પણ થોડો આવે છે ઊંડો ઊંડો તમે કઈ જગ્યાએ બેઠા છો હા લોલો બોલો બોલો આવે આવે
હા હું એ કેહેવા માગુ છું કે જેમ કેને હા તે તલાટી જોડે
હા હવે રેડી આવ્યો.
હા તલાટી જોડે ગયો ત્યારે મને એક અ ત્યાં હમ હ ત્યા દાખલો કઢાવા ગયો હતો.
હા.
હા ત્યાં એક મચ્છરની મમ્મી આવ્યા મચ્છર ની મમ્મી ત્યાં એ માયને કેતા હતા કે મારે પરદાદા ના મારે પરદાદા છે એમનો મારે મરણનો કઢાવો છે. એ ત્યાં મરણનો દાખલો ઘઢાવા આવ્યા આસે પાસે એને એક યોજના અટલ ભૂજલ યોજના
હા એમી યોજના પણ અ સાંભળેલી છે અટલ ભુજી યોજના આવે ને
અટલ ભૂજલ યોજના આવે ને
હા
એમનો એમનો એ એમાં માહિતી ફરવા નથી એ તે મચ્છર ની મમ્મી કે કઈ વાંધતો નને કે હું ભરી નાખું ક માહિતી તો ફરી નાખું પડથ તો ફરી નાખું પણ એ જે તલાટી ની અંદર જે સહી કરવાની છે ને એ મને પૂરેપૂરી સહી મને કરી આપિયો જેમકે મારે મરણ નો દા લઈ ની કાળી જાય હા
તો પછી એમના પરદાદા છે મચ્છર ના એ દાદા ને જ છે એ ન શીખવો તો જોઈએ કે હવે તો ને ઈ કઈ રીતે કર્યા હશે સઈ સિકો
હા સહી શીખો એમ એ માટે એમના મમ્મી છે ને એ અંગુઠા સાપ હતા ભ એમ અંગુઠા સાપ કરીને એમનો સિક્કો કરી નાખ્યો
હા
હા
એટલે સિક્કો કડાઈ નાખ્યોને એમનું કામ થઈ ગયું
હા એમનું જ કામ થઈ ગયું ને અમને અટલ ભૂજલ યોજના આવે ને અટલ ભૂજલ યોજના એ પણ પાસ થઇ ગઈ એમને
હા એમને બે પેલો થઈ ગય ફાયદા ફાયદા બે પ્રકાર ના થાય અટલ ગરુજ અને એમને જે પણ બે લાયકાત બાાયકાત મળવાની હોય એ પણ મળી ગઈ
હા એમને ઈ પણ મળી ગઈ અને એમને પ જે પૈસા પાસ થતા ત ને એમણે એ પૈસા પણ થઈ ગયા
હા તો એ તો સારી વાત કેવાય એમને પાસે પૈસા બધાને આપવા પડે તો એને મચ્છર કઈ રીતના પૈસા આપતા હશે
હા એ પૈસા આપતા જેમ કઈ રીતે આપતા હ સે જેમ કે એમના અંદર ફોન પે હોય છે ને ફોન પે કરીને એમના મચ્છરની એ પાછી એના સાસુ સસરાને પણ એમને ફોન પે કરી દેતા હોય છે એ એ રીતના ફોન પે કરતા હોય છે જેમ કે તમારે એ એ ફોન પે કરીને એ મચ્છર ને તો ખાલી એક રૂપિયામાં તો એમની ત્રણ પેઢી ઉ તરી જાય એટલું ખાવાનું જતું હોય છે
હા એ વાત રાઈટ એટલે મચ્છરો એનું ફોન પે કેવું હોય ખબર અહીંને એક વફડો હોય અલગ પ્રકારનો એ ઓકળા ઉપરથી બધા પૈસા ટ્રાન્સફર થતા હોય ટ્રાન્સફર થ હોય એટલે એમાંથી કરોડપતિ જે હોય ને એ બધાને અલગ અલગ રીતે વાટી શકે એટલે અલગ અલગ પ્રકારના પૈસા આપી શકે આપે પછ ધીરે ધીરે બધા જે ગરીબ લોકો હોય ને જે મચ્છર માં એ ગરીબ લોકો થડા ઊંચા આવે ઊંચા આવે એટલે એને બધા બધી રીતે જાય પેલા થઈ ગયો મુઊચ્યા મુઊચ થ ગ એ એમને ખાવાના રીધ વધી પછી આપ જે મચ્છર નહીં આવતા જે લોહી પીવા એ લોહી પીવા નાય છે એટલે પણ પૈસા ન એમને એ પણ ફાયદો થઈ શકે.
આખી સરકારને આખી યોજના એ અમને પૂરી પા પાડી આપતા હોય છે.
હા. એ પછી યોજના પૂરી પાડી આપેને તો એમાંથી આપણને લાભ થાય પણ એમ નઈ થાય. આપણને પાસે કોઈ રોગના થાય રોગના થાય એટલે આપણને બધું કો પૈસા પૈસા આપવા પડેને એ આપ પણ બધા બચી જતા હોય છે, દવાખાનામાં પૈસા
હા, વાત સાચી છે તમારી. હા હા, પણ ત્યાં તમે એવું સબમિટ કરી નાખજો કે તે મારી અંદર જે એ પૂરી આપ